ફોન પે
બસ ભાઈ મજામાં બોલો તમે
બસ મજામાં શું કરતો હતો
બસ હાલ તો ઘરે છું બસ જમી રહ્યા અત્યારે થોડોક બહાર આવ્યો તો
હા હા અમે બધા મજામાં છીએ
એવુંગ
મે સાંભળ્યું કે તું ફરવા ગયો તો સુમતાાજી
હા સુુંંધાજી હમણાં બ ત્રણ ચાર દિવસ જ થયા ત્રણ ચાર દિવસ ગયા ત ફરવા બપોરે ગયા તા ટ્રેનમાં અને બીજા જે બપોરે જે ટ્રેન પાછી આવતી ત એમાં જ આવી ગયા એક દિવસ રહ્યા પણ મજા આવી એમ અમે તો લોકલ ટ્રેનમાં જ ગયા ગતા લોકલ ટ્રેનમાં તો એવું કારણ કે એક્સપ્રેસ ટ્રેન તો ત્યાં આવતી જ નથી અને લોકલ ટ્રેનમાં થોડી સુવિધાઓનું બધું ઓછું રહેવાનું એક્સપ્રેસ જેવી સુવિધા ના હોય
એફ જેવી સુવિધાઓ ના હોય તો એ પણ કેવી સુવિધા હોય હતી અંદર ટ્રેનમાં
હા એ તો આપણેે જે નોર્મલ જે હોય તો બધું હોય પણ જે એક્સપ્રેસમાં જે એસીને એ બધા જે રૂમ હોય ને એવું કઈ નને તો આ બધા સિમ્પલય ખાલી પંખા વાળા જ રૂમ હતા સમજ જે ડબ્બા આવે એ એસી જેવી કઈ સુવિધા જનવતી અને આમાં તો ગરમી પણ લાગે છે બરોબર
લોકલ માં એસી ની સુવિધા ના હોય
હા અને લોકલ ટ્રેનમાં તો એટલી બધી જે ભીડ થાય ને એવી તો કોઈ પેલી એક્સપ્રેસમાં નહીં થતી હોય કારણ કે પબ્લિક એકદમ સસ્તું હોય એના કારણે ચડી જ જાય આમાં અમુક લોકો તો ટિકિટ લેતા પણ નથી કારણ કે આમાં ટીટી તો આવતો જ નથી ટિકિટ ચેક કરવા તેના કારણે
પરંતુ તું કે છે પરંતુ એક્સપ્રેસમાં પણ એવું જ હોય છે લોકો જે એક્સપ્રેસ માં પણ લોકલ ડબ્બા હોય ને જનરલ ડબ્બા એમાં લોકો ઊભા ટિકિટ પણ ના હોય ને ઊભા ઉભા ટ્રાવેલિંગ કરતા હોય
હા વજમાંને એ સ્ટેશને સ્ટેશને ચડી જાય એ રા એવું કરે
હા અમે ગયા તા ને ટ્રેનમાં નવસારી બાજુ તો એમાં પણ એવું જ હતું અમદાવાદ થી ટ્રેન માં એટલી ટ્રેન આખી ફૂલ પેક થઈ ગઈ ને કે ટ્રેનમાં પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય ને તો એ પણ પાંચ થી દસ મિનિટ થઈ જાય એક ડબ્બા થી બીજા ડબ્બે જતા જતા એટલી બધી ભીડ કેટલા બધા લોકો ઉભા રહ્યા હતા ટ્રેન માં ઉભા હતા ને કારણ કે લોકો ટ્રાવેલિંગ કર્રવાળા ગમે તે ટ્રેનો એ એ તો એવું જ રેવાનું જેવું લોકલમાં હોય ને એવું જ હતું અમારે પણ
હમ હમ
હમ
કો ટ્રાવેલિંગ કરવા વાળા વધારે છે ને ટ્રેન ઓછી છે ડબ્બા ઓછા છે તેના કારણે આવી બધી પરિસ્થિતિ સર્જાય એમ.
હા કારણ કે અવે મુ ગયો હતો ને એજ ટ્રેનમાં અમે અહિયાંયાથી સાંજે ગયા તા તો બરોબર તો એ ટ્રેન સાંજે છ વાગે જેવો અમદાવાદ પહોચે બરોબર તો એ અમદાવાદ થી પછી આગળ વલ સાડ બાજુ જાય છે. તે અમાં એમ અમારે નવસારી જવું તું વલસાડ પહેલાનું સ્ટેશન એટલે અમારે તો સુધી બેસી જ રહેવાનું હતું ટ્રેનમાં. અને અમે તો રિઝર્વેશન કરાયેલું જ હતું પેલેથી આગળ આગ રિઝર્વેશનમાં પણ પછી અમને જાણવા મળ્યું કે જો આપડે અહીંયા કોઈ પણ રેલ્વે સ્ટેશન ઉપર જઈને રિઝર્વેશન કરેએ ને તો તમે એક થી વધારે ટિકિટ જો હોય ને તો એ ટિકિટ તમારી બાજુ બાજુમાં ક્રમ માં જ આવે ન ત્યારે આપડે જો ઓનલાઈન કરીયે ની તો એ રિઝર્વેસન ને આપડે એમાં સીટ ગમે ત્યાં આવે આપડે પછી સેટિંગ કરવું પડે અંદર વાત કરીને જેની સીટ હોય એને આ જગ્યા ઉપર આપડી સીટ ઉપર બેહવાની આપડે એમની સીટ ઉપ દેવાની એવી રીતે ત અમે એવી રીતે વાત કરીને પ થી અમે કર્યું હતું કારણ કે અમને ખબર નથી કે આવી રીતે થશે. અમને કાંક સાતથી આઠ કલાક થયા તા ટ્રેન માં પોચ્તા પોચ્તા ત્યાં નવ સારીએ પાટન વડનગરથી નવસારી બરોબર
તાથીથી આઠ કલાક
હા સાતથી આઠ કલાક ત્યા અમે સાંજે છ વાગે જેવા હે ને હમ અમદાવાદ પહોંચ્યો અમદાવાદ થી આખી ટ્રેન પેક થઈ ગઈ એવી પેક હતી ને કે લોકો પડપડાકે રહતા હતા ઉભું રેવા માટે પણ ધક્કા મૂકી કરે અને અને અમારે તો સીટ રિઝર્વેશન વાળી હતી એટલે અમને તો વાંચો નતો અમે તો શાંતિથી બેઠા હતા મોજ કરતા હતા પરંતુ જે લોકલ જે લોકો એ બધા આવી રીતે હેરાન થતા હતા એ મેં જોયું ધ્યાન નોટિસ કર્યું તું
હા હા
ત્યારે તો આવી કાળજાળ ગરમીમાં તો ટ્રેનમાં જવાની મજા ઓછી આવે પણ હા આમ તો મજા આવે કારણ કે જો સુવિધાઓ બધી એટલી બધી નહી હોતી પણ થોડુંક એવું રહેવાનું જો લોકલ ટ્રેનમાં અને એક્સપ્રેસમાં
અમે પણ એટલે જ અમે અમે પછી અમદાવાદથી સુરત પહોચ્યા ને ત્યાં હું આખી ટ્રેન પેક હતી અને સુરતથી ખાલી થઇ ગઈ ટ્રેન તે પછી છેક‌ આ વલસાડ સુધી અંદર ખાલી આખી ટ્રેનમાં ગણીને દસ થી બાર જણા જશે વલસાડ જવા
બરાબર હલો અવાજ કટ થઇ ગયો અવાજ નહી આવતો બિલકુલ
હા આઈ ગયો હવે અવાજ
હા હા હવે અવાજ આવે
તો એ છેલ્લું સ્ટેશન વલસાડ હતું અમારું
હમ્મ હમ્મ
તે
ત્યાં સુધી ખાલી હતી ટ્રેનને
હાં અને પાછું બીજા આછું ફર્યા ને અમે પાછા ફર્યા નવસારી થી તો એ વખતે પણ એવું જ થયું. તે અમારી ટ્રેન કાક સવારે છ વીસ ની હતી બરોબર. તે છ વીસ ના ટાઇમે તમા જે પ્લેટફોર્મ પર હતા એને આ એના જગ્યાએ બીજી દાહોદ કર દાહોદ વાળી ટ્રેન આવી ગઈ. એ સ્ટેશન પર. આમાં તો ચડી ગયા. ભુલથી અયાથી અમને ખબર જ નથી એ ટ્રેન અમારી છે અમારી નથી. થી પછી ટીટીને પૂછ્યું ને ટીટી એ તરત અમને પૂછ્યું ને અમે કીધું કે અમારે આ જગ્યા ઉપર જવું છે. એના કારણે પછી ટીટી જણાવ્યું. આ ટ્રેન તો દાહોદ બાજુ જાય રી જલ્દી ઉતરો તને તો પછી અમે ફટાફટ ઉતરી ગયા.
નાહી તો દાવા દિવાળી બ ટ્રેન માં બેસી જશે.
હા દાઉ દરી ટ્રેનમાં ચડી ગ ગયા જ તા અમે. પાછા ઉતરી ગયા પછી ટામ ગયા ત. ટ્રેન ઉપડે કારણ કે ટ્રેન ઉભી એટલે બે મિનિટમાં. તો ઉભી રે અને સવાર ન ટાઈમ હતો એ એટલે અને અમે પણ નવસારી થીએ ને ચડતી વખતે ને તે એટલું બધું ભીડ કે ધકા મુુકી પહતી નથી પછી સુરત પહોચે ને અમે અમારી ટ્રેનમાં બેસીને તો સુરત આખી ટ્રેન ત્યાગ થઈ ગઈ એ છે કે અમદાવાદ આખી ટ્રેન ખાલી થી બપોરે એક વાગે હા સમજો અને પછી અમે
એટલે સુરત થી અમદાવાદ સુધી પેસેન્જરો વધારે હોય છે એમ
હા સુરત થી અમદાવાદ કારણ કે સુરત થી જે નોકરી કરવા આવતા હોય ને અમદાવાદ માટે અમદાવાદમાં તો એ રોજ ન રોજ અપડાઉન કર તાવ એટલે એમના ટ્રેન હાવળી પડે
હમ હા એમને તો સાવળ પડે
કારણ કે એમ એમાં પણ અપડાઉનને પાછું ઓછું ને ત્રણ થી ચાર કલાક નું અપડાઉન થાય એટલે એમને જો નોકરી ટાઈમ દસ વાગ્યા નો હોય તો એ અહીં છ વાગે ટ્રેનમાં બેસી જાય સાડા છ રા સાત વાગે તો આઠ નવ દસ દસ વાગ્યા તેનોકરી નાસ્તા હળ પચે ટાઈમ ટુ ટાઈમ એમના અનેના પછી આખી ટ્રેન ખાલી થઇ જાય તે અમે જતા હતાા અને અમે પછી અમારે તો ટિકિટ સાદીી હતી ત્યા અમે એસી વાળા ડબ્બામાં ગબ બરોબર ત્યાં કાલે તે પી વાળા ડબ્બામાં ખાલી ટીટી જ બેઠા હતા તે અમે જોઈને ભાગ્યા ત્યામ ઉભા રાખ્યા પેલા બોલાય એના પછી એ રાતમ તે અમે કીધું કે આ તો અમારી ટિકિટ આની હય અમે ખાલી જોવા તો કે તો નહી તમે તમારી ગમે તેની હોય તમેબ ગમે તે ડબ બે હવે પરંતુ ટ્રેન ખાલી તમે આખી ટ્રેનમાં ફરી તો તમારે આવી રીતે ભાગવાનું નને ખોટું વાગી બાકી જાય કે કઈ થાય એટલા માટે આવો કિસ્સો થઈ ગયો હતો અ વાવાજ જોડે અમને તો એમ ગ પકડે એમને હવે તમારો આવશે આમ એસી વાળા રૂમ નિમ્ધ લ્યાવ પોંચાતાર અમને એમ લાગ્યું કે અરે અરે આ ક્યાં ફસાઈ ગયા વાળી કારણ કે ક્યારેક ક્યારેક ને ટીટી. પછી સ્ટેશન નજીક ના સ્ટેશન ઉપર બેસાડી રાખે અને પછી ઉતારી દે અને પછી આપણનેડે દિબેહાડી રાખે શું જવાય ના દે એવું થયેલું હોય એક વાર લાગતી હતી પછી જયારે વાત કરી ને બેન પછી થયું હા શાંતિ થઈ કારણ કે અમને ખબર નથી અમે એકે વાર ગયા જ નતા
હમ
મુસાાફરી હતી ને આ પહેલી વાર માં જ આવું થયું અમારે કેટલી બધી ઘટનાઓ ઘટી ગઈ એક જ પે ફસ્ટ ટાઈમ જ ટ્રેનમાં
હમ હમ
એક્સપ્રેસ ટ્રેનમાં તમે ફર્સ્ટ ટાઈમ જ ગયા તેમ
હું ટ્રેનમાં જ પહેલી વાર બેઠો હતો એક પ્રેસ લોકલ ને હા બ કારણ કે અમારે ઘરની ગાડી બરોબર તો એ ઘરની ગાડી છે ને એના કારણે જ્યાં જવાન થાય ને ત્યાં અમે ઘરની ગાડી લઈને જ જઈએ ક્યાં ટ્રેન માં કે બસમાં જવાનું થતું નથી સમજયા
હમ હમ હા સર
અને ટ્રેનમાં મારે પહેલી વાર બેસવાનું જ થયું અને એ પણ લાંબો રૂટ હતો એટલે નહીતર તો અમે ગાડી લઈને જ જતા રહ્યા.
હમ હમ હા લાંબો રૂટ ઘણો લાંબો
હા અહિયાંથી કાંક પાંચસો કિલોમીટર જેવું થાય. એટલે હવે બાય રોડમાં તો ખર્ચો વધી જાય. એના કારણે અમે કીધું ટ્રેનમાં જઈને તો આય કર કે કેવું રહેે છે મજા આવે છે. નહી આવતી એક કે એટલા માટે. ટ્રેન માં ટ્રાવેલ કરતા તે અમે મોબાઈલ ફૂલ ચાર્જિંગ કરીને અમને એમ કે મોબાઈલ જોઈશું પરંતુ ટ્રેનમાં જગ્યાઓ બ એલા તીર એના ક- જ નતું આવતું.
હા અ ત્યાં અને ઘણી બધી પબ્લિક હોય તેના કારણે નેટવર્ક ઓછું આવે. ટ્રેન પણ તમાર ફાસ્ટ તો ચાલતીસી ઘણી.
હા ફાસ્ટ જ ચાલતી હતીી અમે ગૂગલ મેપ ઉપર સ્પીડ માફી નથી એકસો વીસ એકસો ત્રીસ એવી સ્પીડ પણ હાલતી હતી.
અરે અમેક્સપ અમે લોકલ ટ્રેનમાં પણ અમા લોકલ ટ્રેન થી નેવ નેવ ની સ્પીડ સ્પીડે ચાલતી હતી. નેવ કિલોમીટર પ્રતી આાવર
આમાં શું હતું આમા ટ્રેન મોડી થી ને તો પછી એકસો ત્રીસ ઉપર પણ ચલાવતા હતા. ટાઈમસ પહોંચાડવા માટે. ઓમ સ્પીડ ઉપર જ ચલાવે કારણ કે વહેલા પહોંચી જાય સ્ટેશન ઉપર. તો પણ અમે જયારે વા આવ અમદાવાદમાં. તો દસ પંદર મિનિટ વહેલા પહોંચવાની રીતે તે બધા સ્ટેશન ઉપર બબે મિનિટ વધારે ઉઊભી રહી અને ટાઈમ સર પહોંચાડી સ્ટેશન ઉપર કારણ કે હવે બીજી ટ્રેનો હોય તો એ પાટા ઉપર.
હા હા એયું પણમ બરાબર હમ
સારું ચાલો આપ. આપડે તો વાત તો ચાલતી રહેશે પછી વાત કરીએ.
ઠીક ચાલું સારું ચાલો.
બાય